હાલો છો બધા મજામાં ને
તમે કેમ છો.
હા મજા મજામાં હા હું હમણાં થોડોક બહાર ખાવા ગયા હતા અને ગુજરાતમાં ઘણા પ્રકારની વાનગીઓ પણ અને જેના કારણે આપણને ખુબ સારું પણ લાગે છે જેમકે ખમણ પણ ઢોકળા ઈડલી એટલે અન્ય પ્રકારની એલે ભારતમાં ઘણા પ્રકારની ખાવાની વાનગીઓ મળે છે, ખમણ ઢોકળા ઇડલી બર બિરિયાની થી માંડી ને આ સુરત ન લોચોથી માંડીને રાજસ્થાન ઘેવર થી માંડીને અને અન્ય પ્રકારના ખુબ જ એવા ફેમસ વાનગીઓ ઉત્તર પ્રદેશનું પેલું ખાવાનું એ ખાવાનું ખુબ જ ફેમસ મસી અને ઘણા પ્રકારના ખાવાને સ્વાદ પણ ખુબ જ આવે છે. અને તે ખાવામાં ખુબ જ મજા આવે છે. અને ગુજરાત માં તો ગુજરાતી ખાવાનું તો પહેલાથી એમ કહેવાય છે. કે પૌષ્ટિક ખાવાનું જ બનાવવામાં આવ્યું છે. અને તે ખાવાની ખૂબ ખૂબજ મજા પણ આવે છે. તમારે ત્યાં કેવું છે.
હેલ્થી હતા પછી ઓલો એ ખમન ફેમસ છે અને ઘણા બધા ઘરે ફેમસ કારણ કે આપણે આવ નાસ્તો કરવો જોઈએ આ નાસ્તો આપણા પણ વ જોઈએ એટ મોલી વીકમાં એક ટાઈમ ખો જોઈએ કારણ કે આ નાસ્તા ખૂબ તેલ વાળું ખુબ હોય છે. ને એટલે કે એટલે કે મોસ્ટલી આપણે વીક માં બે ત્રણ વાર ખાઈ તો ચાલે પરંતુ રોજ રજ નહીં ખાવુ એટલે કે. બાહર નાસ્તા આપડે તો ખાવું જોઈએ કારણ કે ગુજરાતીઓ માટે આ બધા પ્રકારના નાસ્તા ખુબ ફેમસ છે. અને ગુજરાત છે. ઘણા બધા એ જે બધા શહેર છે. તેમાં અલગ અલગ પ્રકારના અમદાવાદમાં જોઈએ તો જે ગાઠિયા હોય છે. તે પણ ખુબ ફેમસ હોય છે. અમદાવાદમાં ઘણા બધા પ્રકારની વાનગી છે. જેમ કે ઘણી જેમ કે જે લોચો હોય છે. જેમકે ખમણમાં એ લોકોને વિવિધ પ્રકારની સેવખમણી. કે પછી ઈદડા એ પછી થેપલા એવું ખુબ ફેમસ છે. અને ત્યાંના બધા લોકો ખૂબ શાંતિ અને ખૂબ મજા દેખાય છે. અને આપણા આપણા ગુજરાત ના બધા મોસલી ઘણા બધા પ્રકારની વાનગી ફેમસ જ છે. બાકી તમારે શું કેવો છે. આના વિશે બીજી
હા તમારી વાત સાચી ગુજરાતની વાનગીની એ ખુબ જ ફેમસ છે. જેમ કે સુરત ના લોચો એ વર્લ્ડ ફેમસ લોચો છે. એમ કેહેવાય છે. હા હું પેલામાં પેલો લોચો એ ખાતો હતો કે અમે ટ્વેલ્થ કોમર્સમાં રમત હતા અને તે ટીમ જીતી ગઈ હતી અને ત્યાં વિ વિનર થયા અને ખુશ થઈ ને અમને લોચો પહેલી વાર ખવડાવ્યા હતો તે અમે ઘરે જ લોચો સુરત ખાતા હતો સુરત ગયો હતો પણ એવો લોચો ને એવું સાંભળેલું ન હતું અને અમે જ્યારે પણ જઈએ ત્યારે સુરતના લોચો ખાઈએ છીએ અને સુરતમાં ઘણી બધી આઈટમ પણ મળે છે, જેમ કે સ્ટ્રૅટ માં ઘણી ઘણી આઈટમ મળે છે. અને તે ખાવાની ખુબ જ મજા આવે છે. અ અને આ મને બધાથી વધારે તો ટામેટા લસુણ ખીચડી ભાવે છે. મસાલા એટલે મે મસાલા વાળી ખીચડી ખૂબ બહુ ભાવે છે અને તી ખાવાની ખુબ જ મજા આવે છે. તેના સાથે છાસ પિયાની અને અન્ય વસ્તુઓ ખાવાની
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે એટલે કે ગુજરાતીઓમાં જે ગુજરાતી થાળી હોય છે તે આપડી ખાવી જોઈએ કારણ કે ગુજરાતી થાળીઓમાં મોસ્લી એવું જેમકે સેવ ટમાટરનું શાક છે પછી જે ઉંધિયુ કે પછી આપે રીંગણ બટાકાનુ શાક છે અને છાસ છે અને મીઠાઈ માં તો આપડે મોહન થાળ છે. અને બીજું મીઠાઈમાં તો આવું જે રસગુલ્લા પણ આપણા ગુજરાતમાં બનાવવામાં પરંતુ રસગુલ્લા તો આપણે જે બંગાળ બંગાળમાં ખાવાએ તં ખુબ ફેમસ કારણકે ત્યાંના લોકો ખુબ એ લોકો મજા દેખાય છે. અને ત્યાંની જે બધી મીઠાઈ હોય છે એ ખુબ ફેમસ છે. રસગુલ્લા કે પછી અન્ય પ્રકારની બીજી પણ વાનગી છે તેનું નામ નથી યાદ ખાધેલું પણ છે એટલે કે મારા જે સગા સંબંધી છે તે ત્યાં ના છે એટલે મારા ઘરે મોલી લોકો ભેજીયા કરે છે. અને આમે ખાય છે એટલે કે આપડા ગુજરાતીઓ માટે આવી બધી પ્રકારની ફેમસ છે જેમ કે સુરત ગર જે કીધર લોચો છો તે તો ખુબ ફેમસ છે કારણ કે ઘણા બધા પ્રકારના વિદેશો બધા જે વ્યક્તિઓ છે પણ ત્યાં સુરતમાં આ લોચો ખાવામાં આવે છે કારણ કે લોચો એટલો બધ ટેસ્ટી અને બજાના ભાવે તેવો અને ખુબ ફેમસ પણ છે બાકી તમને ખબર જે ગુજરાત શહેરમાં આવે ગુજરાત થાળી હોય છે તે ખુબ હેલ્પફુલ અને ખુબ સારી હોય છે. તમે કોઈ વાર ખાધેલી છે ગુજરાતી થાળી
હા હાલ તમારી અ એ તમે વાત સાચી કીધી છે કે ઘ ઘણી બધી વાનગીઓ ફેમસ છે જેમ કે અ અ ઇડલી સભાર સાઉથ નું ઇડલી સભાર ખુબ જ મ મજા આવે છે અને હું આજે જ ઇડલી સંભાર ખાધું અને તેમાં મજા ખાવાની ખુબ જ અ સંભાએ એક નંબર હોય છે અને ઇટલી પણ એક નંબર હોય છે ઈટલી સંંભર મને બહુ ગમ જો અમે સાઉથમાં ના રહ ગુજરાત માં રહ તો બી પણને ઈડલી સંભાર તો બહુજ ગમે છે અને ઉમમ ઉમમ કેરલા ની માછલી થી માંડીને એ બધી ખાવાની પણ ખુબ જ ગમે છે એટલે ગુજરાતના જેટલી ભારતના જેટલા પણ શહેર છે તેની અલ્ આઈટમ ખાવાની ખુબ જ મજા આવે છે અને તે વર્લ્ડ ફેમસ હોય છે મન તો એવું લાગે છે અને જેના કારણે આપણને ખાવાની અને વાનગીઓ ખુબ જ મજા આવે છે અને આપણને આનંદ પૂર્વક અ લાગે છે.
હા ભાઈ તમાર એકદમ સાચી છે એટલે કે જે ગુજરાતીઓની ઘણી બધી વાનગી છે દેખ ફેમસ છે ને બહારદેશ ની પણ ઘણી બધી વાનગીઓ છે અને ફેમસ છે કારણ કે ઘણા બધા લોકો ભારત દેશમાં એ બધી વાનગીઓ ખાવા આવે છે આપમ કે આપડે તો ગુજરાત માં રએ છીએ તો તને ખબર છે કે ગુજરાતમા સિ પ્રમાણે પણ ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે જેમ કે ગરમીના સિઝનમાં આપણે અ જે રસપુરી છે તે પણ ખુબ ફેમસ છે કારણ કે આપણા ગુજરાતીઓમાં જે ઘરે ઘરે એવી આંબાવાડી રાખે છે તેમાં જે કેરીનો રસ ઘરે બનાવવામાં આવે છે અને ઘણા બધા લોકો એ આપણા રસ લઈ પણ જાય કારણ કે જે વિદેશોમાં પણ ફેમસ છે એમને કે આપણા ગુજરાતમાં જે રસપુરી બનાવવામાં આવે છે જે ગરમીના સિઝનમાં તે ખુબ ફેમસ હોય છે અને ગરમી ના સીઝન માં તમને જ હથી આ બાજુ એટલું વધારે છાસ પિયે તે પણ આપણા માટે ગુણકારી જ છે એટલે કે આવી બધી સીઝન પ્રમાણે જેમ કે ચોમાસાની સીઝન આવી રહી એટલે ચોમાસાના સિઝનમાં હવે જે ઘરે ઘરે મોસ્ટલી બધાના ઘરે ભજીયાને એવું બને છે વડા છે એ બધા પ્રકારની વાનગી બને છે અને જેમ કે મેગી મેગી પણ ખુબ ફેમસ છે આ બધી ચોમાસા સિઝનમાં આપણે ખાઈએ એટલે ઘણા બધા લોકો સિઝન પ્રમાણે આવી બધી વસ્તુ ખાય છે. ખાવી જ જોઈએ સિઝન પ્રમાણે આવી, બધુ વસ્તુન આન માળવો જોઈએ બાકી હવે તો ચોમાસાના સિઝનમાં બધા લોકો કારેલાનું શાક પણ બનાવે છે, અને ઘઉંની રોટલી બનાવે છે, અને કારેલા નું શાક પણ ખૂબ‌ અને ગુણકારી છે. આપણા હેલ્થ માટે ખૂબ સારું છે, શું તમે ચોમાસાના સિઝનમાં હવે જે કારેલાનું શાક ખાધેલું છે?
હા, અમે ચોમાસ તોમાકે કારેલા ન શાખ નમ મને બુ ભાવે છે બધાને નિ ભાવે પણ કારેલા શા મને બવ ભાવે છે, કેમ કે ઘઉની રોટલી સાથે તમે કીધું તેમ થી ખાની ખુબ જ મજ રોટલી સાથે, ટામેટા લસુ ભીંડા સેવ ટામેટ પનીર નુ શાક અને અન્ય વાનગીઓ ખુબ જ ગમે છે, અને વેજીટેરયમાં ખાલી એક એક જ વાનગી હોય છે, મન તો એવું લાગે છે કે પનીર એ એજ મેન ડીશ એ હોય છે. એ પહી ચાઇનીઝ એવું લાગે છે, પહી મને મંચુરિયન ખાવાનું કે ચાઇનીઝ અ મો મોમોસ ખાવાનુ, બધાથી વધારે ગમે છે. તમારે, અઇયા મોમોસ ખાલી એક જગ્યામાં એ ધરમપુરના મો ખુબ જ ફેમસ મન તો લાગે છે, કે તે ખાવાનું નુ ચટણી એક નંબર લાગે, કે ધરમપુર ના ત્રણ દરવાજાન ચટણી બનાવે એ ખુબજ સારી લાગે છે.
હા, મ હા મોમસ તો હુ મેં જ્યાં રઉ છું તમે ખેરગામમ અમાર જે શહેર લાગે છે, ત્યાં અમે જઈએ છીએ અને ત્યાં અમે વાર ટ્રાય કરેલા પર ત્યાં એટલો મને બઉ ટેસ્ટ પણ નહી લાગેલ અને બઉ મજા પણ નહી, તેને જે જે જેમ, કે જે ચટણી હોય છે. તે ખુબ અમ જો, બ તીખી પણ નહી. હતી ને અલગ જ પ્રકારની હતી એટલે મને ત્યાનો ટેસ્ટ પણ નહી લાગ અને જે મોમસ પણ બરાબર બફાયલા પણ ન‌ઇ હતા, અંદરનુ જે પણ તે લોકો એકરીને ભરે છે પણ એટલું સારું ન હતુ એમ એટલે તમે જે કે ધરમપુરના જે મોમસ છે, તે ખુબ ફેમસ છે અને મેં પણ ત્યાં એક વાર ખાવા ગેલો તે પણ મને ટેસ્ટ લાગી ગેલા પરંતુ જે ધરમપુર મા જવા બહુ જ થાય, નહી. એટલે ત્યાં જઈએ નહી એટલેે આવ પ્રકારની વાનગી ખાવ જોએ કારણ ચઉ, આપણેે મહિનામા એક વાર ખાવ જોઈએ, કારણ કે ચાઉમન ખાવ તમ ખબર છે આપણે પેટમાં ગમે પ્રકારનો થઈ જાય છે, એટલે કે એસિડટી ડ્રેશન આ પ્રકાર બ રોગ થઈ જાય છે, એ પ્રકારની કારણ કે ચાઉમીન ત ખબર ફાસ્ટ ફૂડ હોય છે, જેમ કે મંચુરિયન છે નૂડલ્સ છે, એ નૂડલ્સ તો તમને ખબર મેડાનો બને છે. જેથી કરીને આપડે વધારે હો, ખાશું તો પછી આપણા પેટમાં દુખો એવું થશે બાકી તમારો શું કેવો છે. તમે શું આવું બધું ખાવ જ છો, કે મંચુરિયન નુડલ્સ એવુ
હા, કોઈક વાર ખાઈ લખી એમ તો મોટા ભાગે બહુ ઓછુ ખાય, અને ખાવા જાય ત્યારે એટલુ બધું ખ મજા નાહી, આવે કેમકે અમને વધારેેશ ખાવાનો મજા આવે, જેમ કે અ ટામેટા ન રસો અને ખીચડી કે ગુજરાતી થા, ગુજરાતી કે ચાઇનીઝ પંજાબી થાળી ખુબ જ ગમે છે. તે છા, સાધના ખુબ જ ખાવાની ગમે છે અને ગુજરાતી ખાવા થાળીમા પણ સેવ ટામેટો નુ શાક હોય, તો ખુબજ મ મજા આવે છે, કેમ કે કોઈ થાળી હોય જેમ રસગુલ્લા મોગેલા હોય, અને તેમાં જાત જાત ન ભોજન વાળય અને તે ખાડી ખુબજ ગમે છે. જેમ કે કે શ્રીખંડ પુરી પણ ખુબજ ગમે છે, અને રસ પુરી વલસાડના કેસનના કેરી ના રસ એ અમને ખૂબજ ભાવે છે, હ તેના કારણે અમને ખાવાની ખુબજ મજા આવે છે.
હા, ભાઈ એટલે કે આપડે તો આપડે ગુજરાત શહેરમાં રહીએ છીએ, એટલે કે આપડે ઘણા ફેમસ જેવી વાત આપણે ખાવી જ જોઈએ, કારણ કે બધી વાનગી આપણે નહી, ખાસશ તો ગુજરાતમાં રહીને પણ તો મતલબ જ આપ ગુજરાતમા રહેવાનુ, એટલે કે ગુજરાત સવાય, ઘણા બધા પ્રકારના આપણા ભારત દેશના પણ ઘણા બધા પ્રકાર ના રાજ્યોમા ઘણી બધી પ્રકારની વાનગી ફેમસ છે. જેમ કે આપણે રાજસ્થાનમાં જઈએ તો ત્યાંની એવી ડાલબાડી ખબ ફેમસ છે, અને ત્યાંના લોકો જે દાલબાટી કેવી રીતે બનાવે છે, પ્રક્રિયા કેવી રીતે કરે છે ખ સારી રીતે લોકો સમજાવે છે, અને ત્યાંના લોકો મોસ્ટલી એમ તો બધું ચોલા પર જ બનાવે છે તે ખુબ સારુ કારણકે ચોલા પર જે આપણને ટેસ લાગે છે, તે ગેસ પર પણ બનાવી એમાં નહી. લાગે કારણ કે જે બધ જે આપડે છોલાપરનો ટેસ્ટ છે, તે આપણા ગામડામાં અને આપણા ગુજરાત શહેરમાં ખુબ ફેમસ છે. અને હવે તો ગુજરાત શહેરમાં ફેમસ છે પરંતુ જે તમે એટલે કે મે હૈદરાબાદ. જયારે ગયેલો હોય ત્યારે હૈદરાબાદને જયારે બિરયાનીં ખાધેલી ત્યારે મને ખૂબ મજા આ ગ કે હૈદરાબા ની બ. ખૂબ ફેમસ છે અને બરની પછી મેં ખાવા જું. અને તેનો ટેસ્ટ આપડા ગુજરાતમાં જે મે ખાધેલી બિરિયાની તેને અલગ જ છે. હ તો એટલે હું નોજ છું એટલે મે બધું પ્રકારનું ખાવં છું બાકી આપ ઘ પ્રકારની. વાનગી છે જેમ કે ગુજરાતમાં તમે જે કીધી એના વિશે પણ તમે માહિતી આપી મને એને મારે ખૂબ ખુબ સારું. મળ્યા પાછા.
હા.